ભૂલી ગયા શું? મને ફોને નઈ કેતો.
અરે ના એવ કઈ નાલા.
કેટલા દિવસ પલા તો વાત કરીએ, આપે મળ્યા ને, કેટલા દિવસ સુધી જો
હા, બે વચ્ચે ફોન કર્યો હતો, એટલે પણ તું બહાર હતો, કામમાં હતો. તો અંધ હા, ઓડદમાં બેન લોકોને ત્યાં રહેવા આવ્યો હતો.
હમ્મ.
પણ કામથી આવે, એટલે પ મે તો વાંધો નહી હેને? અને વચ્ચે ફોન્યો હતો કે, તું બહાર હતો. બે-ચાર વખત આવ્યો હતા, ઘર આગળ, હા. હા, હા.
હવે આવું તો આવજે ફોન કરજે મરધું
અરે ચોક્કસ, ચોક્કસ નીકળીશ, ત ને રાતે શનિવાર રાતે ખાતેવું કઈક નીકળીશ, તો હું તને ફોન કરું.
સહી, સહી મને
હા, ચોક્કસ મળ્યા.
બોલ બીજું કેવું ચાલે સ્ટડી બડી?
બસ જો પેલા સારી ચાલે સ્ટડી તો. શું કેવાય? કોલેજમાં ફેશર આવ્યા છે, આ અંતે ને બધું ફલાણું કું
પાર્ટી તો બધી બહુ થતી હશે ને?
પાર્ટી તો હવે શું કેવું છે? હવે થયા કરે અલા. પાર્ટીને પૈસા અમારા જોડે જ માગે જ ભિખારીયો છે, અમા કોલેજવાળા.
એ તો કે હવે પાર્ટી તો તમને નાચવું હોય અતો આપવા એ પડે પૈસા.
એટલે એનો વાંધો નઈ લ્યા ખાવા પીવાને અમે હલીએ ફેશને ફાટી આપવાની હોય તો અમે પૈસા કેમ હાએ એવું લયા. એવું અત્યારે એ જ ફ્રેશ હે. એ ના નહીં લેતા ફેશરથી રૂપિયો યે અને એજ ફેશર જયારે શું કેવાય આવી રીતે અમને જયારે ફેરવાલ આપવાની થાય ને તાર પૈસા નહીં આલતા. ખસકી જાય. કે ના કે અમે શું કેમ ફેરેવલ આલીએ હા, તમામે ફ્રેશર પાર્ટી લઈ લીધી ફેરવેલ નહી આપવાનું એવું. એટલે અમ લોકાએ અતાર પ્રોડેક શું થાયો તો. કે અમને ભઈ ફેરવેલ મળે એની ગેરંટી હોય તો જ અમ લોક તો અમને ફ્રેસર પાર્ટી આલીએ બાકી તો અમારે નહીં આલવી અમે ફ્રેશર પાર્ટી એમ.
તા તમારા જોતી પૈસા લને નામ કરશે ને પેલા જોતી પૈસાને આમ કરશે એટલે કોલેજનો ફાયદો જ છે ને આમ તો.
એજ ને અરે કેટલા પૈસા ભેગા થયા. તું ની માને એક પર્સન જોડે જો આવું હોય ને પ્રેસર પાર્ટીમાં તો બસ્સો ને વીસ રૂપિયા અને ના આવું હોય ને તો દોઢસો રૂપિયા. તો ચલને હું ના આવવાના ઘણું અમારા અમ લોકો જે કરી હે તો એમાં અમારા આઈટીમાં બે ક્લાસ છે, તો બે ક્લાસમાં થઈને એકસો ને છેતાલીસ જન થાય છે. એકસો છેતાલીસ ગુણ્યા એકસો પચાસ કર.
ખાસા થઈ જાય.
એટલે તો તો કેટલા બધા રૂપિયા થઈ જાય. આશરે સમથિંગ વીસેક હજાર રૂપિયા જેવ તો થઈ જ જાય.
વધારે થતા હશે વીસ હજારથી ઉપર
એકવીસ હજાર નવસો થાય છે અને એમાંથી કેટલા બધા પર્સન છે. જે આવવાના જ છે. તો એ બસો વીસ રૂપિયા આપશે. એ અડધા બસો વીસ ગણું ચલને
પચીસ હજાર જેવા સમથિંગ બધું થઈને ભેગા થાય ના આવે ના આવે થઈને તોય.
થતા હશે ત્રીસ ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા જેવા ભેગા થયા હતા. એ ખાલી અમારા આઈટી ડિપાર્ટમેન્ટમાં બે બે જ ક્લાસના હો. બે ક્લાસના ભેગા થઈને જ ખાલી. એવા બીજા અમારા એસવાયવાળા હોય ને એમની જોડેથી બી પૈસા લીધા છે. એસયમાં બી બે ક્લાસ છે.
હમ્મ
પછી બીબીએના બે ક્લાસ બીબીએ જનરલના બે ક્લાસ એવી રીતે. તો બે ચાર છ જેટલા વધારાના પૈસા વધે ને એ બધા એમાં ખિસ્સાના, એવું બધા ખિસ્સામાં ઘાલ દેવાના એમ.
એ તો એવું જ હોયને. અને વધે નહી આમ તો વધારે ઉપરથી આપડું કામ હો તાર ના કરે ઓછા પૈસામાં પતાવે અને વધે જેટલા પૈસા વધે એટલું સાર એમ એવું વિચારે લોકા એવું નહી કે આટલા પૈસા આવ તો આટલા પૈસાનું કામ કરે સારું કામ કરે. આટલા પૈસામાંથી કેવી રીતના કા
અમારે શું કેહેવાય અમારે તો અહીંયા ફેશર પાર્ટી રાખે છે ને તો ખાવા પીવાની મસ્ત હોય છે અને ડીજેે બોલાવે છે ને એ બહુ જોરદાર હોય છે. ડીજે વાળો દરફેણને એક બુક કરાયેલો છે એ છોકરો બહુ ગજબ ડીજેવાળો છે. આમ એનો બેસ સારો છે. અને કેલા કઉ છ બાય છ નું વાપરે છે એવો. એટલે વાંધો નઈ આવતો. બધું કમ્પ્લેટ મજા આય જાય લાઇટિંગ બાઈટિંગ કરે મજા આવી જાય એવું. પલા થોડ હમ્મ પણ લા આટલા બધા પૈસા લઈને એ લોકા કરે છે શું ને હરખું કમ્પ્લેટ નય કેતા એમ. કેમ કે ખાવા પીવાનો ખર્ચો બધા સ્ટુડન્ટો ભેગો કરીને કરે ને તો એટલો બધો ના થાય.
હમ્મ.
કેમ કે આ પાર્ટી ખાલી કેવું અમાર ડિપાર્ટમેન્ટની જ છે એવું. ફેશરપાર્ટી બીજ બીજા અમાર કોલેજમાં બીજા નવું ડિપાર્ટમેન્ટ છે ને એમ નવું છે આઈ થિંક સો દસ અગિયાર ડિપાર્ટમેન્ટ છે એમાં ચલને હું હું અમારું ગણ લઉં તો એક કાર નાખું બીજા દસ ડિપાર્ટમેન્ટ રહ્યા ને ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ નહીં આવે હોય અંદર ખાલી અમાર ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ અંદર એવું. તાર ગણને બધા બીજા દસના વારા ફરતી પાર્ટી હોય ન લા એવું.
એવું તો આટલા ખર્ચા કર કરજ કરે?
હા. જો અમારી ફેશરપાર્ટી પતશે ને અમારી ફેસરપાર્ટી પતશે ને એટલે ફાર્મસી છે અમારા કોલેજમાં તો ફાર્મસીનું આવશે. એ પછી એન્જિનિયરિંગવાળાનું આવશે એ પછી બીટેકવાળાનું આવશે. એવું કરી કરીને અલગ અલગ આય આય જ કરે.
એટલે બીટેકવાળા બીટેકવાળા ફેશનને પાર્ટી આપે એમ
હા.
બરાબર.
તો ભેગું કરી દે અમારે કેવું અમારે અમા ડિપાર્ટમેન્ટમાં જે ડિપાર્ટમેન્ટ જવ ઉપર એમાં ત્રણ ફિલ્ડ ભેગી છે. તો ચાલ ને હું તો કવ અગિયારમાંથી ત્રણ કાઢ નાખ બીજી આઠ રહી ને.
હમ.
એ આઠ ફિલ્ડની રીતે અલગ અલગ કરી ન કરે અમારી ત્રણ ફિલ્ડ કમ્પ્લીટ થઈ. પાર્ટી આપવા અમારા ડિપાર્ટમેન્ટમાં તન ડિપાર્ટમેન્ટ છે આખા અમાર તયન છે. એ નીચે ફ્લોર પર બે છે એ નીચે ફ્લોર પર બીજા તયન છે એ રીત
બરાબર.
હા તમે બધું આય જાય છે શું કેવાય હા આપડે ઇન્જિનયરિંગ શું?
મિન્સ કે ડીજે પણ હોય છે કે સિંગર બોલાવે છે?
ડીજેવાળો બોલાવે છે.
બરાબર.
ડીજે રમેશ કરી કોક આવે છે સારું કરે. સારું કરે છે જોરદારવાળું ગરબા કરાવે ને ગરબા નાલા હ ખબર નઈ. કઈક ગરબા બરબા કરાવે ગજબ ગરબા કરાવે ગરબા ભૂલતી ચાલુ કર દીધું એટલે પતી ગયું હ અને ફેસરપાર્ટીમાં અડધા તો શું કેવાય એ લોકો ડાન્સનો ઇન્ટરેસ્ટ હોય ને તો ડાન્સવાળા તો હોય છે ખાસા બધા હોય ડાન્સ કરે કા તો પછી કઈક પરફોર્મન્સ આપે એવું બધાવાળ તો બધા બોવ હોય છે.
હમ.
એટલે ટાઈમપાસથી જ નીકળી જાય. હમ હવે એવું લા ખુદને રહ્યા છે ડાન્સમાં હજી ફેર. પેલું ફોક ડાન્સ આવે છે, ને
હમ.
હા એમાં રહયા છે. પેલુ ખબર પગ પગના પગના સ્ટેપ હોય થાય હાથ હલાવે એ અડું ડાન્સ જોયલા છે, ને હ બસ એ રીતના ડાન્સમાં રહયા છે. ખાશી પ્રેક્ટીસ ચાલુ છે, અમારી ના ના આવે એટલે એટલે કેવું થોડું થોડું આવડે થોડું થોડું શીખવું પડે યુટ્યુબ પરથી જોઈન કાતો જે શીખવાડતું હોય ને એમ પરથી જોઈન શીખી લઈએ અમા સેવન્ટી પર્સેન્ટ ડાન્ રેડી થઈ ગયો છે, થર્ટી પર્સેન્ટ પોષણ બાકી છે, થોડું
હા અમારે લઈ જાય છે, ને અત્યારે અમે કોલેજ માંથી જ મા થેરનમાં લઈ ગયા લઈ ગયા હતા ના અત્યારેમાં કોલેજ માંથી કઈ લઈ જાય ખબર છે. અ આપડે શું કેવાય કઈ જગ્યાથી હતી ભૂલી ગયો કેદારનાથ એટની બધી સારી લઇ જાય છે.
હો ઉત્તરાખંડ બાજુ
પણ ખાસ્સા બધા રૂપિયા કયા તલા બો આમ અતિ સોલ જગ્યા હતી આખી ફરવાની પણ લા સોલ હજાર પાંચસો રૂપિયા કયા હતા. પણ હવે જે એટલી તો અમારી ફી છે, કોલેજની એક સેમની હવે એટલા રૂપિયા થોડી ના ભરાય સોલ હજાર રૂપિયા આખા ભરાય થોડા સોલ જગ્યા નથી દસ જગ્યા હતી આવી રીતે કેદારનાથ હતું પછી સોમનાથ હતું આ અંતે એ રીતે કરી કરી જગ્યા હતી હારી હતી જગ્યા પ્લેસ નાની પાડતો એટલે પૈસા બો કયા હતા એમને એમ
હમ.
અને અમારી ફી સોલ પાંચસો છે, ને અ જે ફ્રેસર આયાને એમની ફી કેટલી ખબર ત્રેવીસ હજાર એમની ડબલ પૈસા લે છે.
સ્કોલરશિપ આવે કે નથી અમલતી
અમને સ્કોલરશિપ ની મલતી અલા જનરલમાં ના આમ તો શું કેવાય વચ્ચે પેલું ઈ ડબલ્યુ એસમાં આમ લોકાય લખાવડાય્યુંતું પણ એમાં શું કેહેવાય અમારુ અપ્લાય જ ની કરતા જનરલ કાસ જોઈને જ અપ્લાય નહી કરતા કશુ જ મલતું નહી
બાકી બધી ટ્રાસને મલતી હશે એમ
શું કવ છો?
બીજા બધાને મલતા હશે એમ સ્કોલરશીપ
હા મલેને એલા અમુક જે છે, ને મારો એક ભાઈ બન છે, એ એને એસટી લાગે છે. તો એને એટલું બધું મલે છે, ને એક તો સરકાર તરફથી મલે છે, એને સરકાર તરફથી કેટલા બે ઘરો મલેલા બોલ બે ઘરો મલેલા છે, બે ઘર હ એ કે લખો એક એક એક રૂમના એક એક રૂમના ક્યા તો બે રૂમના બે ઘરો મલેલા છે, એમ પછી ઉપરથી એવો જઈ રહે છે, ને ત્યાં આગળી ગામડું ટાઈપ છે, અહીં આગળ ટ્યુશન ક્લાસીસ કરાવે છે, છું ના છોકરાઓને એક થી દસના ધોરણ લગીને એના પૈસા અલગ અને ઉપરથી અમાર કોલેજની ફી કેલી કવ સોલ હજાર સોલ હજાર એટલે આમ બત્રી સોલ પાંચસોને સોલ પાંચસો ગણએ તો સમથિંગ થાય તેત્રીસ કે ચોત્રીસ હજાર ગણ લે ની તું.
હમ.
એને સ્કોલરશિપ કેટલા ની આવે, ખબર ચાલીસ બેતાલીસ હજાર રૂપિયાની સ્કોલરશિપ આવે છે. એના કોલેજ ફી કરતા દસ હજાર વધારે મલે છે, એને.
હમ.
હમ.
સારું કેવાય, સારી બધી એસટી મા તો
ભલા બહુ ગજબ છે, લોકોને તો સાર બહુ સુવિધાઓ આપી છે, સરકારે બાપા. આવી સુવિધાઓ સરકાર બીજા કોઈને, હાલે ને, તો દેશ ઉજ્જવલ થઈ જાય. આ જોકે છોકરો ભણવામા હોશયાર છે, હવે અમારે યુનિવર્સિટી રેન્કર છે, યુનિવર્સિટી ફર્સ્ટ રેન્ક આયો એનો હારું ભણે છે, એનો ડઉટ પલાવું નહિ લા બીજા બધાને આપે છે, સ્કોલરશીપ લવું તેવું નહી. વીસ-વીસ હજાર આવે, પચીસ પચી હજાર રૂપિયા આવે, સ્કોલરશિપ આવે. એવું અમારે તોલા. ફી ભરવાની ઉપર થી આવા જવાનું, ભડુંય અને શું કેવાય? એવો, એવો બસ નો પાસ કડવડાવે ને, તેને બસ નો પાસ મફત કાંતો તો ધારો કે, જો મારે અત્યાર મહિનાનો બસનો પાસનું ભ રૂપિયા થાય છે, ત્રણસો રૂપિયા બરાબર એને ત્રીસો રૂપિયામાં પતી જાય.
બરાબર.
એવું બઉ ઓછા પૈસે એ લોકોને કામ પતી જાય.
હમ.
હા.
બોલ બીજું શાંતિ છે ને, બીજું.
બસ જો હું ભાઈ શાંતિ એવું સરકાર આવે, થોડું જનરલ કાસ વાળા ને. હઉ ચોક્કસ, ચોક્કસ મલીશું. એવું સરકાર હજી કદાચ જનરલ કાસ વાળામાં લાવ દે, તો હારું કેહેવાય.
જોયે હવે શું કરે? સરકાર છે આતો.
એ જ ના. હારું, હારું, હે મ હો હો હો મલે ચોક્કસ થ